હલો.
મારો અવાજ આવી રહ્યો છે.
હા, હા આવે છે.
કેમ છો મજામાં?
હું મજામાં છું તમે કેમ છો?
બસ મજામાં કેવું તબિયત પાણી ને એવું બધું?
બસ બધું સારું જ છે.
સરસ સરસ ને વરસાદ કેવો છે, એ બાજું આજકાલ?
વરસાદ તો જોરદાર છે.
એવું.
હા.
કઈ નઈ આ તો હા, કઈ નઈ મે તો આ થોડું બાળકો મસ્તી કરતા હતા જેયું કે આ લોકો નામાં એક શિસ્ત નામની તો વસ્તુ જ નથી. ક્યારે ના એવી ધમ્માચકડી મચાવી રહ્યા છે. કે ને એ લોકો ના આમાં ડિસિપ્લિનનું આમ મહત્વ હોવું જોઈએ.
સાચું કય્યું તમે હોવું તો જોઈએ.
હા અને ડિસિપ્લિન તો એ આમ સફળતાની એક પ્રથમ છે. આજે હું એવા વિષય પર અમારા મિત્રો સાથે ચર્ચા કરી રહી છું કે જે વ્યક્તિ તિ ના જીવનને સફળ બનાવતી હોય ઘણા લોકો એમ માનતા હોય છે. સફળતા માટે માત્ર બુદ્ધિ પૈસા કે નસીબ જરૂરી છે, પરંતુ જો તમારામાં શિસ્ત ના હોય ને તો આવું બધું હોવા છતાં પણ, વ્યક્તિ લાંબા સમય સુધી સફળ રહી શકતો નથી. અને શિસ્ત એ વ્યક્તિના ચારિત્ર્ય નું આમ મોટું આભૂષણ છે,
સાચું કહ્યું તમે મારા મતે પ્રમાણે તો શિસ્ત એટલે જીવનમાં નિયમોનું પાલન કરવું સમય નું મૂલ્ય સમજવું. અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી અને દરેક કાર્ય જવાબદારી સાથે કરવું.
હા એ તો સાચી વાત છે, અને સાચું કામ યોગ્ય સમય અને યોગ્ય રીતે કરવું. એ એટલે આપણે શિસ્ત કહીએ ને શિસ્તનું મહત્વ પણ ઘણું છે. આપણને શીખવતી હોય છે, કે સમય નું મૂલ્ય શું છે, જો આપડે સમયના મૂલ્યને સમજીને જો કાર્ય કરતા હોઈએ શિસ્ત રીતે તો આપણે સફળ બની શકતા હોય છે. પછી આપણી જવાબદારી છે, આપણી પ્રામાણિકતા છે, આપણો આત્મવિશ્વાસ છે. ધીરજ છે સંયમ છે એ બધું વ્યક્તિમાં આમ શિસ્તબદ્ધ રીતે અ શીખવતું હોય છે, સફળ બનાવવા.
હા સાચું ક્યું તમે અને શિસ્ત આપણને સમાજમાં માન સન્માન પણ અપાવે છે.
હા એ તો સાચી વાત કીધી તમે અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ શિસ્તનું ઘણું મહત્વ હોય છે. સમયસર જો શાળા એ જ નિયમિત અભ્યાસ કરે, શિક્ષકો નો આદર કરે. પોતાનું જે હોમવર્ક આપ્યું હોય સમય પૂર્વક કરે, અને પરીક્ષાની તૈયારી આમ પહેલેથી જ શરૂ કરી દે તો આવી શિસ્તા જો ભવિષ્યમાં સફળ કરિયર માટે પાયો બનતી હોય છે.
હમ સાચું કયું તમે, પણ આજકાલના ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સમાં વધુ સમય પસાર કરે છે. તેના કારણે અભ્યાસમાં ધ્યાન ઓછું રહે છે. જો તેઓ સમયપત્રક બનાવીને અભ્યાસ કરે, અને મોબાાઈલનો પણ મર્યાદિત ઉપયોગ કરે તો તેઓ વધુ સારા પરિણામ મેળવી શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને પરિવારમાં પણ જોવો ને શિસ્ત નું એટલું જ મહત્વ હોય છે. બધા લોકો એકબીજા ન આમ આદર કરતા હોય છે. પ્રેમ અને વિશ્વાસ વધતો હોય છે. બાળકોમાં સારા સંસ્કાર આવતા હોય છે અને ઘરમાં સુું સુખ અને શાંતિ રહેતી હોય છે જો પરિવારમાં એક સાથે સાથે મળીને રહે શિથિતાપૂર્વક તો એ પરિવાર માં ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ આવતું નથી.
સાચું ક્યું તમે બાળકોનું ભવિષ્ય ઘરમાં મળતી જે શિસ્ત હોય એના પર ઘણું આત્મનિર્ભર હોય છે.
હા અને સ સમાજમાં પણ શિસ્ત નું આમ એટલું જ મહત્વ છે. કે જો દરેક વ્યક્તિ આમ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખે. અને કાયદાનું પાલન કરે તો સમાજ વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થા બની શકે, અમુક વાર લોકો ટ્રાફિક ના નિયમોનું પાલન જ નથી કરતા હોતા. અગર તમે અ ચાર રસ્તે ઊભા છો તો ત્યાં તમારે રેડ લાઈટ છે તો ઊભા રહેવું જોઈએ. પણ અમુક લોકો વગર રેડ લાઈટ કે એવું કશું જોઈએ નિયમ નું ભંગ કરીને જતા રહેતા હોય છે. પછી જાહેર સ્થળોએ પણ આપણે જોતા હોઈએ છીએ, કોઈ પણ જાતની સ્વચ્છતા નથી. થી જળવાઈ રહેતી ત્યા આગાડી. એટલે આ અને લોકો ખાલી ખાવા પીવા મસ્તી મોજ કરવા જાય પણ્યાંનું આપડે સવચ રાખવું, એ પણ આપણી એક ફરજ છે. એ પણ આપડી એક શિસ્ત છે ડિસિપ્લન છે, તો એ આપણે મેન્ટેન રાખવું જોઈએ.
વાત તો તમારી સાચી છે. આજે ઘણી બધી બીમારીઓનું કારણ અનિયમિત જીવનશૈલી છે. જો આપણે નિયમિત જીવન જીવવીએ તો શરીર અને મન બંને સ્વસ્થ રહે.
હા એ તો સાચી વાત છે. અને રાષ્ટ્ર ના વિકાસમાં પણ શિસ્તનુ ઘણું મહ મહત્ત્વ છે. જે દેશનો નાગરિક આમ શિસ્તબદ્ધ હોય. તે દેશ આમ ઝડપથી વિકાસ કરતો હોય છે ને આપડે જોઈએ છે પણ ઘણા દેશો એવી રીતે વિકાસ કરી રહ્યા છે. તો એની માટે આપણે સમયનું પાલન કરવું જોઈએ આપણા જે કાયદા નિયમો છે. એમનું પાલન કરવું જોઈએ, પછી ઈન્કમટેક્ ટેક્સ આપે ભરવાનો આવે. તો એને સમયસર ભરી દેવો જોઈએ એને ટાળવો ના જોઈએ. પછી જે જાહેર સંપત્તિ છે એની સુરક્ષા કર જોઈએ એટલે આ બધું રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું હોય છે.
સાચું ક્યું તમે, મારા માટે તો સૈનિકોનું જીવન તો શિસ્ત નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હા એ તો તમે સાચી વાત કીધી. કારણ કે જે સૈનિકો છે એમને બોર્ડર પર રક્ષા કરવાની હોય છે, એટલે એ લોકો ને તો સમયસર સવારે અ પાંચ છ ચાર પાંચ વાગે ઉઠીને એમના જે વ્યાયામ ને કસરતો છે. એ બધું કરવા માટે પહોંચી જવું જોતું હોય છે, પણ અમુક વાર જો એ લોકો લેટ થઈ જાય તો એમને સજા પણ આપે આપવામાં આવતી હોય છે એ લોકો ઘણા શિસ્તબદ્ધ હોય છે. પછી શિસ્ત અને સમયનું પણ વ્યવસ્થા પણ હોય છે એટ સમયનું સંચાલન. અને એકબીજા સાથે આમ જોડાયે લે છે. શિસ્તબદ્ધ જે વ્યક્તિ હોય એ સમયસર ઉઠતું હોય છે દિવસ નું આયોજન યોગ્ય રીતે કરતું તું હોય છે કે આજે મારે શું કામ કરવાનું છે શું નથી કરવાનું. પછી કા કામ આમ સમયસ સમયસર પૂર્ણ કરતું હોય છે. અને કમાં કોઈ દિવસ ટાળતો કે આજે કરીશ કાલે કરીશ એવું કશું કરતો હોતો નથી.
વાત તો તમારી સાચી છે.
હા. અને આજના સમયમાં શિસ્તની જરૂર પણ એટલી બની જાય છે કે આજના ડિજિટલ યુગમાં સૌથી મોટો પડકાર તો આપણે મોબાઈલ નું વ્યસન જોઈ લઈએ. સોશિયલ મીડિયામાં સમય ન બગાડ જોઈ લઈએ આળસ જોઈ લઈએ, આ બધા થી બચવા માટે આપણે ખુદ શિસ્ત જાળવવી જોઈએ. કારણ કે આગળ જતા આપણા હા કારણ કેડા આગળ જતા આવડા માટે જે નુકસાનકારક બનતી જતી હોય.
સાચું કયું તમે કેટલાક લોકો છે કેસીિસ એટલે બંધન પરંતુ હકીકતમાં તો શિસ્ત આપણને સાચી સ્વતંત્રતા આપે છે શિસ્ત આપણને ખોટા માર્ગ જતા અટકાવે છે અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ આપે છે. હલો. હલો. હલો. એક સફળ વ્યક્તિ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો મોટો તફાવત ઘણી વાર શિસ્ત જ હોય છે. પ્રતિભા દરેક પાસે હોઈ શકે છે પરંતુ શિસ્ત વગર પ્રતિભાનો યોગ્ય ઉપયોગ
હ
થઈ શકતો નથી. અને રોજ થોડો થોડો અભ્યાસ કરવો સમયસર કામ પૂર્ણ કરવું. સકારાત્મકતા વિચારવો અને સતત મહેનત કરી આ બધી બાબતો શિસ્ત દ્વારા જ શક્ય બને છે, જો દરેક વિદ્યાર્થી હમ. અચછ હ